હેલો.
જી, જી બોલીએ.
બોલો સુ કરતા તા?
બસ અમને જ રુમ પર આવ્યા.
અચ્છા-અચ્છા.
હા ઓફિસથી બઉ કામ હતું રાજ થાકી ગયા છે, આજ થોડાક વેલા આવી જા
અચ્છા-અચ્છા, જમી લીધું? શું જમ્યું?
આજે જમ્યા આપડે પનીરનું શાક.
અચ્છા-અચ્છા. હા બોલો, શું કેમ ફોન કર્યો આજે?
હમ આજે તો હવે કેવા માટે કે નવું અવે હમણે બિઝનેસ ચાલુ કર્યો છે. ટ્રાવેલિંગ પ્લાનિંગ.
હ
બધાં પેકેજસ બુક કરવા ન બધા ને.
ઇનસોર્ટ એટલે તમારો ટ્રાવેલિંગનો ને એવો કઈ બિઝનેસ છે?
આ બસ હમણાં જ ચાલુ કર્યો છે, હવે પેલી ટ્રીપ હવે મોકલવાની છે ચાર તારીખના.
અચ્છા-અચ્છા. સારું છે, હમણાં તો એ કેટ કેટલું બધું ચાલે છે ટ્રાવેલિંગ વાળું ને પેકેજીસ કેમ કે પેકેજીસમાં જ લોકો જવાનું પ્રિફર કરે છે.
હા ઈજ હવે પેલી બેચ મોકલ મોકલવાની છે. હમણા ચાર તારીખ ને ઉત્તરાખંડ મોકલવાની છે.
અચ્છા-અચ્છા કેટલી જગ્યા ક્યાં ક્યાં જગ્યા ઉત્તરાખંડમાં?
એટલે મીન્સ જે ઉત્તરાખંડ માં અલગ-અલગ જગ્યા છે. ઋષિકેશ, હરિદ્વાર.... બદ્રીનાથ, કેદારનાથ બધાં અલગ અલગ જગ્યા છે. પછી બધાને પ્રિફરન્સ પોતાના કસ્ટમર પ્રિફરન્સ પ્રમાણે
અચ્છા-અચ્છા. કેદારનાથ નું કેટલું કોસ્ટ હોય? તમારા અંદાજે.
અંદાજે ખાલી કેદારનાથ જવાનું હોય, ઋષિકેશ ટુર, કેદારનાથ મળે નાઇન થાઉઝનમાં.
ઓ તો તો સ બઉ અ સસ્તું પડે ને વ્યાજબી છે, તમારું પેકેજ ને સારું છે તો તો.
અ ટેનમાં આપડે ફોર પોઈન્ટ ફાઈવ સ્ટાર ની રેટિંગની હોટલ મલે થ્રી ટાઈમ્સ સર ડિનર, લંચ અને બ્રેકફાસ્ટ મલે.
હ તો-તો સારું કેવાય કેમ કે... આપે હવે નોર્મલી જતા હોઈએ એમઝ તો-તો આપને મોંઘુ પડી જાય છે ને. પેકેજમાં જઈ તો બધું સસ્તું પડે એટલે લોકો ઘણા બધા આમાં જ જતા હોય છે આજ કાલ તો આ બિઝનેસ બઉ સારો ચાલી રહ્યો હસે.
હા બસ હવે ચા ઈન્કવાયરી આવે છે, કસ્ટમર બુક કરે છે સ્લોટ. કેમ કે આપડે બધુ પ્રોવાઈડે કરી છે બધું અલગ-અલગ સુવિધા જાણે કે કેદરનાથ જવાનો તો હેલિકોપ્ટરની પણ સુવિધા પ્રોવાઈડ કરી છ. વી. આઇ. પી દર્શન જોતા હો તો ભલે બધાના અલગ અલગ એન્ટ્રી ફોર્મ બધું બધું કરી દે છે.
અચ્છા અચ્છા! તો વીઆઈપી દર્શન માટે શું પ્રાઈઝસ હોય છે?
પ્રાસેસ પર પર્શન ફોર થાઝન્ડ રેય.
અચ્છા ઈ ભી તમે જ બુક કરી દો છો?
હા એ અમને કરી દે છે બાકી તો કેતા તમને પોતાની જં કસ્ટમર ખુદ ને કરવાનું હોય તો મને મળે પણ એ સ્લોટ બુક એ થાય નહીં એટલે અમે કરી દે અમારી પાસે શું એજન્ટ હોય એટલે.
હા એ તો છે કે તમારા જોડે એજન્સ હોય તમારી ઓળખણ આગળ હોય.
હા એટલે જો એ શું આમાં રેગ્યુલર હોય એટલે પછી મને
હા એ તો તો સારું કેહેવાય કે તમારે ડાયરેક્ટ ત્યાં દર્શન થઇ જાય તમે એવું બી બુક કરીશો. ત કરી આપો છો તો એ સારું છે બાકી હેલિકોપ્ટર નું શું કોસ્ટ હશે?
એ સિકસ સિકક્સ થઝન્ ફઇવ હડ્રેડ ફોર પર્ઝન્ વન વે. ટુ વે ના નાઇન થઉસ.
અચ્છા. એટલે આમ ઉપર જવાના ને આવાના નાઈન થાઉઝન્ડ કે ખાલી જવા માટે જ નાઈન થાઉઝન્ડ?
સિક્સ થઉઝ ફાઈવ હંડ્રેડ વન હોય એટલે જવાના નાન થાઉઝન્ડ એટલે ભ આવા જવાનું છેને.
અચ્છા અચ્છા ટુ વે કીધું તમે.
હા ટુ વન વે એ ટુ વે.
અચ્છા તો તો કો બહુ કોસ્ટલી તો નથી ત બજેટમાં આવી શકે એવું છે વ્યાજબીજ છે તમારું તો તો પેકેજ.
હા એ અમને એવડું ફાયદો કે એવું અમાર હો હેલિકોપ્ટર વાાથી કોન્ટેક્ટ કરાવી કરાવ તમને એવી રીતે હોય.
એટલે તમારું વચ્ચે કોઈ કમિશન નથી હોતું તમાર ત્યાં?
ન હલિકોપ્ટર મમેના એવું. તમે એક કસ્ટમર સા એ પ્રોવાઈડ સર્વિસ પ્રોવાઈડ કરી શકી એના માટે.
અચ્છા હા તો તો એ સારું કેવાય.
હા એટલે જ.
તમને કોઈ સ્વાર્થ નથી કોઈ બજેટ કમિશન વચ્ચે નથી લેતા. ભગવાન નું સ્થળ છે એટલે એમ સારું કેવાય ને.
હા એટલે જ ભગવાન નું સ્થળ છે બધા કેદારનાથ બાબા ના દર્શન કરે અમને એવી જ આશા છે.
હા હા બાકી તો બીજું ઉત્તરાખંડ સાઈડ ને તમાર કઈ કઈ જગ્યા પ્લેસીસ આવી શકે. કે છે એ નામાં?
બાકી તો હરિદ્વાર છે ઋષિકેશ છે. જી કેસમાં અલગ અલગ જગ્યા ફરાવી રામ ઝુલા, રુખ લક્ષ્મણ ઝુલા. રિવર રાફ્ટિંગ છે મજી જમ્પિંગ છે હરિદ્વારમાં જઓ તો હાર કોરી છે ત્યાં ડૂબકી મારી શકો ગંગા નદી માં અલગ અલગ જગ્યા છે.
હા એ તો છે. બાકી ઋષિકેશમાં જે તમે કીધું કે બંચિંગ જમ્પિંગ છે કે પછી રિવર રાફ્ટિંગ છે તો એ એનું બજટ અમારા ઉપર હોય કે
હા એ પેકેજ માં ઈન્ક્લુડ ના હોય બધું એક્ક્લુ એટલે તમને તમારી મેળે કરવાનું. તમને આમ જગ્યા બતાવી નઈ સારી જગ્યાએ જે- સાર રેટિંગ્સ હોય જે મંજિગ જમ્પિંગ સેફ લાગે એ સારું.
અચ્છા એટલે અમારા ઉપર જ પર્સનલ એક્સપિરયન્સમાં જ આવી જાય છે ને?
હમ હા એ ત્યાં જ આવી જજ તમને એ જોઈતો હો તો તમારી મેળે. પહોચાડી દઈએ અમે તમને લોકેશન પર ડ્રોપ કરી દઈએ પડ તમને પછી તમારા મેળે કરવાનું આગળ.
હા ઇન્સોડલે તમે રેફરન્સ આપો અમને કે આ જગ્યાએ સારું છે અને આ જગ્યાએ તમે જઈ શકો ને એવું
હા એટલે જી બંજી જમ્પિંગ ક્યાંક વધારે હાઈટ હોય એવું સારું હોય સોરી સેફ્ટી હોય રિવર રાફ્ટિંગને અલગ અલગ કિલોમીટર્સ હોય કોક આઠ કિલોમીટર્સ હોય કોક સોળ હોય કોક બત્રીસ હોય.
અચ્છા હા. તો એ બધા અલગ અલગ ના તો અલગ અલગ પ્રાઇસીસ બી હશે ને
હા ઈ તો બધા ઉમાના ઉમા જઈ રૂબરૂજ મળી જાય છે. શું પ્રાઇસ બધા અલગ અલગ ચેન્જ થાય પડે ઓફ સિઝન માં અલગ હોય ઓન સીઝન માં અલગ હોય, વીકેન્ડસમાં અલગ હોય, વીક ડેઝમાં અલગ હોય.
હા એ તો સારું છે બાકી તો અ ઉત્તરાખંડ સાઈડ તો હમણાં ઠંડીનું વેધર હોય છે કે ગરમી નું હોય છે.
હમણા ઓમ બઉુ ઠંડી ના હોય પણ ઓમ તો કુલ હોય. થોડાક વામ ક્લોસ જોઈએ એમ જોડે
અચ્છા અચ્છા
એમ રેન ની બેકિંગ ર્રેન પણ આવે છે એટલે એ થોડું ધ્યાન રાખવું પડે આપડે
તો તમારા હિસાબ જોવા જઈ તો ક્યારે જઈ શકાય ઉત્તરાખંડ સાઈડ ટ્રાવેલિંગ કરવું હોય તો
ઉત્તરાખંડ જવું હો તો આમ તો આપડે મે થી કરીને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી ચાલે.
અચ્છા કેમ કે ત્યાં સુધી કેદારનાથ બી ઈસ્ટ ટાઈમે ખુલ્લું હોય છે ત્યાં
હા એટલે જ પછી પાછળ તો પછી ઠંડી વધી જાય ને ઘણો લેન્ડ સ્લાઈડ થાયને વરસાદ પડે એટલે પછી પાછળ તો મજા ના આવે
હા ને ત્યાં તો પછું બરફ વાળું બી હશે બરફ જામી જતો હશે ને એવું કઈ બી હશે ને ત્યાં તો
ના એટલે જ એ બધું હોય.
અચ્છા અચ્છા. બાકી તમારા પ્રેફરન્સ હિસાબે બીજે ક્યાં હમણાં ટ્રીપ મારી શકાય છે.
બાકી તો હમણાં તમે સાઉથ પાય જઈ શકો છો ત્યાં શું વરસાદ ચાલુ હો એટલે મુંડાર બાજુ કેરલામાં બહુ સારું છે.
અચ્છા એનું પેકેજ કેટલામાં પડે છે.
એનું પડે છે તમે ખાલી મુંડર ઇન્ક્લુડ કરો તો પછી ટેન થાઉઝન્ડ ફાઈવ હડ્રેડ એટલે કેરલા આખામ તમે ત્યાં આવે પછી આગળ તમને જ રામે તમિલનાડુ પાયા જી વાળું પેકેજ પણ છેઈ પર પર્સન સિક્ન થાઉઝન્ડ છે.
અચ્છા કેટલા ડેઇસ હોય છે એમાં કેટલા દિવસ હોય
સાત દિવસ આઠ ના આઠ નાઈટ
અચ્છા સાત દિવસ હોય છે ને
હમ્મ
તો તો સારું છે તમારું પેકેજ ને બહુ મને ગમ્યું તમારું બહુ સારું છે એ બધું.
હા એટલે જ
હમ બીજું તો તમે શું કયો છો.
બાકી તો તમને ક્યારેક જઉ હો તો કોન્ટેક કરજો.
હા એ તો સ્યોર તમને જ કોન્ટેક્ટ કરશુ. કેમ કે મને તમારું પેકેજ તો બહુ જ ગમ્યુંને બહુજ વ્યાજબી ભાવે છે. તમારું પેકેજ
હમ હા એટલે તમને ત્યાં તમારા ફ્રેન્ડસ ને પણ કને જોયું હો ફેમિલી મેબર્સને કે ગમે જવા રિલેટિવસ ને
ના ના ના સ્યોર સ્યોર એ તો જાણ કરી દઈશું. બાકી તો તમે આમ સોશિયલ મીડિયા થુ માર્કેટિંગ થોડી કરો તો વધારે તમારું આમ આગળ વધશે.
હા બસ હવે ઇન્ફ્લુઅન્સસ ચાલુ જ છે ગોતવાનુ. સારા કોંક મલશે એટલે ઈ ચાલુ કરશું માર્કેટિંગ ને નંબરમાં એટલે કોક સાર ઇન્ફ્લુએશન મળી જાય તો સારું રે ને એટલા માટે ભલે થોડી કોસ્ટ આવી હોય પણ આવે મજા એમાં સારી. પ્લસ તમારી ઇન્ફ્લુઅન્સ છે.
હા કેમકે એના થ્રુ તમારું માર્કેટિંગ વધારે થશે કેમકે હવે આજ તો સોશિયલ મીડિયા બધા જોતા હોય કોઈ આમ બારે ક પેમ્પલેટ કે કરાવશો તો એ લોકો તો કોઈ પ્રેફરન્સ આપશે ની પેમ્પલેર ને જેટલું સોશિયલ મીડિયા માં એ લોકો જોશે એટલું સારું રહેશે એટલે તમારી વધારે માર્કેટિંગ થશે.
ના એ ચાલુ જ છે હવે બસ પ્લાનિંગ કરી એકવાર સરખું. પછી કરશું વળી સોશિયલ મીડિયા મ તરફ.
હા એ તો છે. એ બધું પેલાથી ના થતું હોય પ્લાનિંગ પ્લોટિંગ કરવું પડે પછી જ થતું હોય છે.
હા એટલે જ એ પેલા તો એક વાર સારી રીતે પ્લાનિંગ થઈ જાય તો પછી આગળ વાઘો ના આવે. કેવી રીતે બધા ન પ્રોપર બનાયુ છે. અલગ અલગ કસ્ટમરને બધા પ્રફરન્સ જે સપોર્ટ કરી શકે. કરી શકે એટલે.
હા એ તો છે કે આખી ટીમ હોય તો પર્ટિક્યુલર ટાસ્ક હોય અલગ અલગ ટીમને તો એ લોકો પોતાના જ ટાસ્ક અટેન્ડ કરે. તો ઈ સારું રે ને સારું વર્ક ચાલતું રહે.
એટલે કે શું સારી એક ટીમ હોય તો પછી વાંધો ના આવે આગળ જતા. ઓન ડ્યુટી માં જોબ ને ઓફિસ વર્ક ચાલુ રે. કસ્ટમર ને સારા રિપ્લાય ને બધું સેટિફિક્સ મલે.
હા એ છે કે મેન તો પેલા કસ્ટમરને સેટિસ્ફેક્શન ખપશે.
હા એને કસ્ટમર ને શું હો એક વાર ટ્રસ્ટ બિલડ થઈ જાય તો એ સારું રે પછી આગળ ટ્રીપ કરવા.
હા ઠીક છે, લો પછી વાત કરું તમારી જોડે.
હમ્મ, સારો લો તઈ.
હા. હા.